પ્રશ્ન
જય શ્રી કૃષ્ણ કેમ છો બસ શું હોય હમ્મ.
આજે આપડે ફરી પાછા, હા. ના, વરસાદ તો આજે નથી. છે આગાહી તો છે. પણ અત્યારે તો આજ તો ઉઘાડ નિકલી ગ્યો અશે.
હમ્મ, હમ્મહ.
જે આપડે મને એમ થાય છે કે ગુજરાતમાં ઘણા બધા જોવાલાયક સળો અસે.
અમ્મહ.
ઢગલા મોઢે પણ અ...... આજે આપડે હુંમણાં જ અ બે-પાંચ વસ પેલા બનેલું. નવુ જે નરેન્દ્ર મોદી એ બનાયવુ છે. અને જે વર્લ્ડ માંય તે ફેમસ છેમ.
હમ્મ, હમ્મ.
ઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત કરીએ. જે આખું નવું જ જગ્યાએ, નવી જ રીતે ઉભું કયરુ છે. કેવડિયામાં વડોદરાની નજીક, તો એની વિસે વાત કરીએ.
હમ્મહ, અમ્મ. હા, બોવ સરસ વાત. બો સરસ ટોપિક લેઇ આવ્યા છો. બો સરસ વાત. કરી? હમ્મ.
ખુબ સરસ સે. અઈયાં હા, બધી જગ્યાએ વ્યવસ્થાય સારી કરી છે. આમ, આખું જે ઉભું કરેલું, નવી જ આમ જોવાલાયક સ્થળ હોય ઈ પેલેથી જ જનરલી હોય. આ જે છે, ઈ આપડી નજરની આ પન્ને આમ ટૂંકમાં, એની વિસે માહિતી મળે કે ભાઈ આ રીતે ત્યાં ઊભું કરેલું છે. ઈ રીતે એક એની માટે થઈ ને, જેમ ગાં અમદાવાદમાં ગાંધીનગર છે ઈ પણ એક ઊભી કરેલી જગ્યા જંગલમાંથી એને બનાવામાં આવેલું છે. ગાંધીનગર ને એમ. એવી જ યીતે આ જે છે. તો કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સે, એક સરસ રીતે અને આખા વર્લ્ડ ફેમસ રીતે આખી મોટી સ્ટેચ્યુ ઊભી કયી છે. અને એ પણ આપડા જે સરદાર પટેલ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ. કે જેણે આપડણા આપણને આઝાદ આપણા દેશ ને આઝાદ થવામાં પણ ખુબ મોટો ફાળો આયપો છે. જે લોખંડી પુરુષ કેવાય છે અને ખરેખર એને એની એક સરસ મજાની પ્રતિકૃતિ ઊભી કરી છે. અને લોકોને આકર્ષે છે બો, ખુબ જ મોટી સ્ટે ચ્યુ છે અને ત્યાં આગળ કુદરતી સૌંદર્યે ખુબ સરસ છે. એમાંય અત્યારે જે ચોમાસ સમાં ત્યાં જઈએ ને, તો ખુબ મજા આવે છે. અને જુદી જુદી જગ્યાએ થી જવામાં ત્યાં આગળ કેવળિયામ્મ જવા માટેય તેય લોકોએ સુવિધા સારી કરી છે. કે ધારો કે, અમદાવાદ છે તો અમદાવાદ થી સવારે આઠ સાડા આઠે કાળુપુર અ રેલવે સ્ટેશન થી સ્પેશિયલ કેવડિયા ની તે ટ્રેન ઉભી અહ ટ્રેન જાય છે.
જેમાં આપ તો ઐ એમાં જાઈએ સાડા આઠે, તો પોણાં અગિયાર આસપાસ ત્યાં પહોંચી જઈએ છીએ.
હમ્મ-હમ્મ-હમ્મ.
અને ટ્રેન એઈ ખૂબ સરસ છે. અને ત્યાં આગળ આપણે પહોંચીએ જેવા, એટલે રેલવે સ્ટેશનની નજીક ત તે બધી જ ઈ લોકો ફ્રીમાં બસ મૂકેલી છે એમ. કે જ્યાંથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈઝીલી મૂવ કરી શકો. અને જેના કાંઈ ચાર્જ પણ નથી. આવું કોક લગભગ ધ્યાનમાં નથી ક્યાંય આવી અટલી બધી સુવિધા આપેલી હોય એમ. પહેલા જયારે અમે ત્રણ-ચાર વર્ષ પહેલા, બે-ત્રણ વર્ષ પહેલા તો ઈ રીતે હતો. હવે ફેરફાર થયો હોય તો આપણને ખબર નથી. અને ત્યાંથી તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય, તમારે જંગલ સફારી જવું હોય પછી સ અહ કાંઈક ડેમ છે ત્યાં આગળ સરદાર ડેમ કદાચ. તો ત્યાં જવું હોય. બધી જગ્યાની જુદી-જુદી તમારે બસ માં બેસવાનું, અને ત્યાં આગળ બહું અહ સરસ રીત તે ઈ લોકો એ વ્યવસ્થાઈ સારી કરી છે, કે લાઈનમાં તમારે લાઈન બધાવાનું. અને ત્યાં તમે રૂબરૂમાંય ટિકિટ લઈ શકો છો, અને તમે ઘરે બેઠા પહેલેથી પ્લાનિંગ કરીને તમારે જવું હોય તો પણ જઈ શકો છો. અને ત્યાં આગળ આપણે જઈએ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નીચે થી આપણે લિફ્ટમાં જઈએ એટલે ત્યાં તમે ઉપર સુધી જઈને જે તમને ઉપર જે એમનાં હાર્ટ સુધી પહોંચવાનું. એટલે ઈ તમને હાર્ટ સુધી લઈ જાય. એટલે ઈ માળે ફ્લોર ઉપર. અને પછી ત્યાંથી જે તમે બહાર કુદરતી સૌંદર્ય જે તમને જોવા મળે
અન જે મજા આવે એમ.
હમ્મ.
એક વર્લ્ડ ફેમસ તો છે જ. પણ સાથે-સાથે આપણને મજા પણ આવે એવું કુદરતી સૌંદર્ય છે એમ.
હમ્મ-હમ્મ-હમ્મ.
તમને કાંઈ માહિતી હોય તો કહો.
હમ્મ-હમ્મ. અમે ચાર-પાંચ વરસ પહેલા અમે લોકો તે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા તા. પણ તમે જે બસ ની વાત કરી ને ટ્રેન ની વાત, કે અમદાવાદ થી મુકાયેલી છે એવો અમને આઈડિયા નતો. અમે તો અલગથી એક ગાડી લઈને જ ગયા તા અમે. પણ અમને તો બહોત મજા આવી તી. અને બે દિવસ નો સ્ટે કર્યો તો અમે ત્યાં આગળ. નીરાતે બધું જોવાય એટલા માટે થઈને. તો તો ઈ આ તમે જેમ કહ્યો છો, કે આપણા પ્રધાનમંત્રી એ વર્લ્ડ ફેમસ છે. અહ લંડનમાં પહેલો એ બ્રિજ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે લંડનની એના કરતાં પણ વધારે ઊંચી અને મોટી જે આપણા લોખંડી પુરુષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ એને એકસો ને ચોપન મીટર ફૂટની મીટર ઊંચી એ સચ છ અને બનાવ્યું છે અને એ આપણા વર્લ્ડ સૌથી સૌથી ઊંચી છે અને એ એવા પંચ ધાતુથી બનાવેલી છે. એ ક્યારેય ખરાબ થતી નથી એમ કેમકે એ લોખંડી પુરુષ હતા એટલે એને અનુકૂળ જ બનાવી જોવ પડે તો એ બહ સરસ બનાવે છે અને તમે જેમ કીધું એમ કે ત્યાં આપડે કેવડિયા પહોંચીે સરદાર પટેલ ના સ્ટેચ્યુ પાસે પહોંચીય પછી ત્યાંથી એક રસ્તો છે એના પગમાંથી આપણે લીફ બનાવી છે. પગ માંથી એન્ટર થઈ અને પછી ઉપર જવાનું છે લિફ્ટ અને ત્યાંથી નજીકમાં પેલા નર્મદા ડેમ છે તો
હા
નર્મદા ટેમ્પો સરસ દેખાય છે ત્યાંથી અને આજુબાજુ બધી પણ સરસ છે. તો બધું જોવાની બહુ જ મજા આવે છે જોઈને આંખોને ઠંડક આવી જાય છે. એટલે બહુ સરસ છે અને સાંજે તો એનો લાાઈટિંગ શો પણ હોય છે. કે સરદાર વલ્લભભાઈ પટેલના જે જીવન ચરિત્ર હતું. એના વિશે બધી જાણકારી આપે છે લાાઈટિંગ શો ની અંદર કે જે આપડા દેશના ઘડવૈયાઓ હતા એ લોકોએ આપણા દેશને આઝાદ કરવા માટે શું શું કર્યું કેટલી સ્ટ્રગલ કરી એના વિશેની બહુ જ સરસ બધી માહિતી આપે છે. લાાઈટિંગ શો અને આપડું હિસ્ટોરિકલ એમાં દેખાડે છે બધું તમે જોયું કેવું બધું
હા હા અમે જોયું તું સાંજે લેસર શો લેસર શો આવે ને એટલે બધે પેલા દિવસે પેલા ત્યાં જઈ આવ્યા પછી જંગલ સફારી છે બટરફ્લાય ગાર્ડન છે. એવી રીતે ઘણા બધા ચુવાલાયક સ્થળો છે અમે તો એક જ દિવસ પ્લાન કર્યો તો રોકાણા નતા એટલે અમે ત્રણ ચાર વસ્તુ જોઈતી એમ અને પાછું શું એ લોકો એ ત્યાં જંગલ સફારી છે તો ત્યાં આગળ તમારે જંગલ સફારી માં તો હું જંગલ જ હોય અને ત્યાં બધા જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રાણીઓ પ્રાણીઓની બધું જોવાનું હોય આપણે તો પાછું બધું હોય ઘણું બધું દૂર દૂર તો એની માટે ઈ લોકો એ સ્પેશિયલ વડીલો માટે બાળ માટે આપડી જેવા ભલે થાકી ગયા હોય તો એની માટે પણ સારી વ્યવસ્થા કરે છે. અંદર પાછી ગાડી મૂકેલી ત્યાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં સ્થળેથી બીજા જવું હોય તો ગાડી ને એવું બધું મૂકેલું છે એટલે એ ખુબ સરસ વ્યવસ્થા કરેલી છે અને ત્યાં આગળ ક્રૂઝ ન તે હા ક્રૂઝ રીતે ગોઠવી છે એને લીધે શું છે કે આપડે ત્યાં આગળ પાણી વાય તે જઈને આપણે ઈઝીલી આ બાજુથી એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ શકીએ અને એ જે કુદરતી સૌંદર્ય અને એ જૂની એકદમ નજીક થી આપણે પસાર થઈ અને જે આપણને આખી ફિલિંગ અલગ આવે ઈ ત્યાં આપણે લાવો લઈ શકીયએ છીએ આપને એક આખું અલગ જ ફીલિંગ આવે છે એ કે આમ કેટલું સરસ ને કેટલું આ સરસ રચના કરી છે બનાવવા વાળા નને ધન્ય છે એમ
હમ બરાબર છે તમે બેસેલા કે વૉટર્લ્પ્લેન બનાવેલું છે એમાં તમે બેસ ત
અમે ક્રુઝમાં બેઠા હતા હા હા હા
હા હા હા
અને ત્યારે થોડીક આમ હમ ઠંડક ને એવું હતું એટલે વધારે અમને મજા આવી એમ ઉનાળામાંને એમાં જઈએ ને તો ત્યાં શું છે કે બાર પછી આ ઉભું કરેલું છે ને સીટી ઓલું એટલે એટલા બધા જાડવાને એવું બહાર નથી એટલે આપણને તડકોને એવું વધારે લાગે છે એટલે ખાસ તો તમે શિયાળામાં છે અત્યારે ચોમાસામાં છે ઠંડી ઋતુમાં જાવ ને તો આપડે વધારે આ મજા કરી શકીએ છીએ એમ
હમ હ હમ હ
અને ત્યાં આગળ બધી જે રિક્ષાઓ ગોઠવેલી છે ઈ બધી રિક્ષા એ તે છોકરીઓ જ ચલાવતી હોય છે મોટા ભાગે પિંક કલરની રિક્ષા મૂકેલી છે એ લોકોએ જે બધી લેડીઝ જ ચલાવતી હોય છે એમ એટલે ઈ પણ એક છોકરીઓને એક લેડીઝ ને ચાન્સ આપ્યો છે અને એમને પોતાને પગભર થવા માટે થઈને ઈ લોકોએ એક પ્રોત્સાહન આપ્યું છે.
અચ્છા હમ હમ અમે ગયા અત્યારે મને એતો નથી ખબર કે રિક્ષામાં લેડીસજ બે છોકરીયો
સરસ પિંક સીક્સ બધી રીક્ષા પિંક જે આપણે બીજી બધી જગ્યાએ આપણે ક્યાંય જોઈનો હોય એમ અલગ જ આખું એટમોસફિયર છે ત્યાંનુ અને ઈ છ સાત વાગે એટલે બધી રિક્ષા પછી લેડીઝ પછી છે તો ઈ પોત પોતાના ઘરે જતી રહે લગભગ મોટા ભાગે એવું છે
હ હ
એટલે ઈ એક લેડીઝ ને પણ એક ચાન્સ આપ્યો છે ઈ લોકો એ એટલુ પ્રોત્ સાહન આપ્યું છે પોતાને ઇન્ડિપેન્ડન્ટ થવા માટે થઈને એક તક આપી છે
અચ્છા હમ હમ હા બરાબર છે કે લેડીસ પોતે પગભર થઈ જાય તો ઈ પણ પોતાનું ઘર નુ સંચાલન કરી શકે આ આના વિશે તો મને ખબર નો હતી તમે બહુ સરસ વાત કરી અમે ગયા ત્યારે ખાલી મને ખ્યાલ છે બસ ની ફેસેલિટી જ હતી અને રીક્ષા તો કોઈક એકલ દોકલ જ હતી એવું મને યાદ છે
હમ હમ હમ હમ ન કોટો કેટલી બધી રિક્ષા ઉભી હોય એટલે અમે ગ્યા અમે મને એમ છે ત્રણેક વર્ષ પેલા ગયા તા એટલે તમે પાછા તમારું પોતાનું વિહિકલ અમે હું છે કે અહીથી આપણે અમે અમદાવાદ થી બાય બસ ગયા તા અને પછી ત્યાંથી તે અમને બહુ ખ્યાલ નહોતો એટલે અમે પેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા અને ત્યારે પછી અમને ખબર પડી કે અમારે ક્રુઝ નો ટાઈમ હતો તો અમે પાછા સ્ટેચ્યુ ઓફ યુનીટી થી પાછા અમે પાછા ક્રૂઝ ના પ્લેસે આવ્યા અમે ક્રૂઝ ના પ્લેસેથી જ ગયા તા પણ અમને ખબર નોહતી અમારે ક્રૂઝ માટે અહીંથી જ બેસવાનું તો અમે ઈઝીલી અમે પેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા પછી અમને ખબર પડી કે અરે અમે તો જ્યાંથી આવ્યા ત્યાં જ અમારે ત્યાંથી જ બેસવાનો હતો પણ અમારે ટાઈમ પણ થઈ ગયો હતો તો તમે અમે પાછા ત્યાંથી ફટાફટ બસમાંથી ઈની જ એટલે પછી ત્યાં ત્યાં લાઈન માં ઊભી જ હોય બસ
અટલે પાછા અમે ત્યાંથી ફ ફટાફટ બસ માં બેસીને પાછા અમે અહીયાં આયવા અને ક્રુઝમાં બેઠા અને ક્રૂઝમાં પણ એ લોકોએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે બધી ત્યાં બધા એક મુંબઈનું ગ્રુપ આવ્યું હતું બધી પચાસ સાઈઠ વર્ષની જે બધી લેડીઝ આવી હતી જે ના મેરેજ થયા પછી બધા પોતપોતાના જીવનમાં પોરવાઈ ગયા હોય કે પોતાની લાઈફ એન્જોય ન કરી શકે મેરેજ થાય એટલે બાળકોને ઘર સંસાર ને એમાં પડી જાય પછી શું છે કે ઈ લોકોને પોતાને માટે કોઈ ટાઈમ નથી રહેતો તો પચાસ સાઈઠ વર્ષ થાય એટલે પોતાના દીકરા દીકરી મોટા થઈ ગયા હોય ભણી ગયા હોય અથવા ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા હોય એટલે ઈ લોકો ફ્રી થઈ ગયા હોય. તો ઈ આખું ગ્રુપ આવ્યું હતું મુંબઈથી અને ઈ બધા એ જે દાંડિયા રાશે બધું જે એન્જોય કરતા હતાા ને તો આપણને એક એમ થાય કે નહી આ એક સરસ જગ્યા અ કારણ કે વ્યક્તિ પોતે જ આનંદમાં જ આવી જવાની છે